હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં
ખુબ સરસ ખુબ સરસ મને આજે છે વિષય પર વાત કરવી ભરત અને રામ ભારતના અંદર વિવિધ રાજ્યોનું ખોરાક વિશે ખુલા કરવી
બિલકુલ બિલકુલ હા એક બોલો બોલો થોડાક નજીક આવીને બોલો અવાજ તમારો ઓછો આવે છે
હા શમક આ વિષય છે ને ખુબ રસપ્ર રસપ્રદ જ છે ને કારણ કે ભારતમાં દરેક રાજ્યોની અલગ અલગ ભોજન પરંપરા છે
બિલકુલ ને ખોરાક કેવલ પેટ ભરવા માટે નથી હોતો ખોરાક સંસ્કૃતિ પરંપરા હવામાન અને કેથી સાથે પણ જોડાયેલો હોય છે.
સાચી વાત છે ગુજરાતી ખોરાક ની ખાસિયત એ છે કે તેમાં સ્ વાજનું સંતુલન હોય છે મીઠું ખાટું તીકું અને થોડું ગળયું સ્વાદ એક સાથેથે જોવા મળે છે.
હા, અને આ સંતુલન ગુજરાતી રસોઈની એક ઓળખ છે. ઘરમાં રોજ બનતા ભોજનમાં પણ આ વાત જોવાવામાં મળે છે,
હા, ગુજરાતી થાળીમાં રોટલી શાક દાળ ભાત કઢી અથાણું પાપડ સડાદ અને છાસ સમાવેશ થાય છે.
બિલકુલ ને ઘના ઘરોમાં છાસ પણ ભોજન સાથે પીવામાં આવે છે, અને છાસ પાછળ અ છાસ પાચન માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
સાચી વાત છે, અને આ વિવિધ પ્રદેશોમાં પણ ખોરાક અલગ હોય છે.
જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો કાઠિયાવાડ નો ખોરાક વધુ તીકો હોય છે, જય્યારે ઉત્તર ગુજરાતમાં બીજા પ્રકારના ની વાનગીઓ જોવા મળે છે,
હા, દક્ષિણ ગુજરાતમાં મીઠશ વધુ હોય છે, અને ત્યાં ઘણી વાનગીઓનો ગોળ ગોળ નો ઉપયોગ થાય છે,
બિલકુલ કચ્છમાં સૂખા પ્રદેશના ધ્યાનમાં રાખીને એવા ખોરાક બનાવે બનાવામાં આવે છે, કે જે લાંબા સમય સુધી રહે.
હા હવામાન પણ ખોરાક ઉપર અસર કરે છે.
બિલકુલ ન જ્યાં વરસાદ વધુ પડે ત્યાં ચોખા વધુ ખાવામાં આવે છે, અનેને જ્યાં સુૂખો પ્રદેશ હોય ત્યાં બાજરી અને જુવારનો
હા, તે ખેતી પ્રમાણે પણ ખોરાક બદલાતા હોય છે, ગુજરાતી રસોઈમાં બાજરીનો રોટલો ખુબ જાણીતો હોય છે, ખાધો છે?
બિલકુલ હા મેં તો બહુ ખાધો છે. અને તેમાં સાથે રીંગણનું ભરતું હોય અને લસણ ની ચટણી ચટની અને છાસ હોય તો ભોજનમાં કઈક અલગ જ મજા આઈ જાય.
સાચી વાત છે, રિંગ ન ઓળો અને બાજરીનો રોટલો આહા હવે ભારતના અન્ય રાજ્યો તરફ જોઈએ
હા તો પંજાબમાં ઘઉંનો ઉપયોગ ઘણો થાય છે.
હા, ત્યાં મકાઈની રોટલી અને સરસો નું સાક ખૂબ પ્રસિદ્ધ સ્વાદિષ્ટ માનીતો હોય છે,
બિલકુલ ને પંજાબના ભોજનમાં આપણે માખણ અને ઘીનો પણ બહુ વધુ ઉપયોગ થાય છે.
ચોખા મુખ્યા અનજ છે,
બિલકુલ તેમાં તમે જોઈ શકો કે ઈડલી ઢોસા ઉત્તપમ બાર અને નારિયેની ચટણી ખૂબ જ લોકપ્રિય છે,
હા, મા તો ઢોસા ખુબ ફેવરેટ છે, કેરેલામાં નારિયળ નો ઉપયોગ ખૂબ લગભગ દરેક વાનગીમાં થાય છે.
અને તામિલનાડુમાં પણ ચોખા અધારભૂતનું પણ ભોજન છે.
મોટો ઉપયોગ થાય છે.
અને આંધ્રપદેશનું ભોજન ઘણું તીખું હોય છે.
હા, હવે તો રાજસ્થાનની વાત છે.
હા, તો રાજસ્થાનમાં પાણીની કમી હોવાના કારણે એ વાનગીઓ બનાવવામાં આવે છે કે જે ઓછા પાણી
હા, જેમ કે દાળબટી થઈ ગયું ચૂરમા તેનું સરસ ઉદાહરણ છે.
બિલકુલ. ને મહારાષ્ટ્રામાં પણ વિવિધ પ્રકારનો ખોરાક જોવામાં મલે છે.
સાચી વાત છે. ચા-ભાખરી પિછડા, પોહા પૂરણપોળી, વડાપાવ પણ ખુબ પ્રસિદ્ધ છે.
બિલકુલને
બંગાળમાં મછલી અને ચોખાનો ઘણો ઉપયોગ થાય છે.
હા, સાચી વાત છે. મેં સાંભળ્યું છે આસામ અને પૂર્વ ભારતમાં પણ ચોખા ખુબ મુખ્ય ભોજન તરીકે માનવામાં આવેલ છે.
બિલકુલ. અને કાશ્મીરમાં ઠંડી હોવાના કારણે ગરમ અને પોશાક ખોરાક વધુ લેવામાં આવે છે.
હા, ત્યાં રાજમાનો ખુબ થાય છે. રાજમા ચાવલ અને આ રીતે ભારતના દરેક રાજ્ય પોતાની અલગ ઓળખા ઓળખ ધ ધરા ધરાવે છે.
બિલકુલ. પણ એક વાત સમાન છે દરેક જગ્યા સ્થાનિક અનાજને મહત્વપૂર્ણ આપવામાં આવે છે.
હા, ગુજરાતમાં જેમ કે બાજરી, ઘઉં અને ચણાનો ઉપયોગ વધુ થાય છે.
જ્યારે દક્ષિણ ભારતમાં ચોખા અને રાજસ્થાનમાં બાજરીને મહત્વમાં મલે છે.
હા, ગુજરાતી ખોરાકમાં ફરસાણ પણ ખાસ સ્થાન ધરાવે છે.
જેમ કે ઢોકલા ખમણ, હાંડવો, પાત્રા, ફાફડા, થેપલા, મુઠિયા જેવી ઘણી વાનગીઓ ઘરે અને બજારમાં બંને જગ્યાએ મલે છે.
ખુબ સરસ. મન તો બધાય બધા વ્યંજનો ખુબ ભાવે અને ભારતના દરેક રાજ્યની જેમ ગુજરાતમાં તહેવારો પ્રમાણે ખોરાક બદલાય છે.
જેમ કે ઉત્તરાયણ, દિવાલી, હોલી અને નવરાત્રી દરમિયાન ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.
હા, ઉત્તરાયણમાં તો ઊંધિયું મને ખુબ ભાવે. તહેવાર અને ભોજન વચ્ચે ઘણો ઘેરો સંબંધ છે.
અને ભોજન લોકોને એક સાથે બેસીને પણ અ પ્રેમ અને એકતાનો સંદેશ આપે છે.
સો ટકાની વાત ભારતની સૌથી મોટી તાકાત તેની વિવિધતા છે.
બિલકુલ અને વિવિધતા ભોજનમાં પણ સ્પષ્ટ રીતે જોવામાં મલે છે.
હ હા દરેક ખોરાક પાછળ વર્ષોની પરંપરા અને સ્થાનિક પરિસ્થિતિ હોય છે
બિલકુલ અને એક રાજ્યનું ભોજન બીજા રાજ્ય કરતા અલગ હોય તો પણ દરેક ની પોતાની ખાસિયત હોય છે
અચ્છા એવું છે હ હા એટલે કોઈ પણ ભોજન ને ઓછું કે વધુ કે હમું યોગ્ય નથી
ખરેખર ને દરેક ખોરાક પાછળ વર્ષોની પરંપરા અને સ્થાનિક પરિસ્થિતિ હોય છે
હા અને કારણ કે ભારતનો ખોરાક દુનિયાભરમાં ઓળખ મેળવે છે
નને ગુજરાતી ખોરાક સરળતા અને એકદમ સંતુલન માટે જાણીતો હોય છે
હા જ્યારે ભારતના અન્ય રાજ્યોનો ખોરાક પણ પોતાની અલગ ઓળખ અને સ્વાલ ધરાવે છે
બિલકુલ નહી આપણે દરેક રાજ્યના ખોરાકનું સન્માન કરવું જોઈએ
સાચી વાત છે અને વિવિધ સંસ્કૃતિને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ
બિલકુલ ના આવા તુલનાત્મકમક અભ્યાસથી ભારતને એકતા અને વિવિધતા બંને
હા હવે આ આગળની વાત કરીએ તો ગુજરાત અને ભારતના ખોરાક વચ્ચે ઘણી રાસપ્રદ સમાનતા અને ફરકો જોવા મળે છે
બિલકુલ આપડ સૌથી પહેલા અનાજની વાત કરીએ તો દરેક રાજ્યમાં અલગ પ્રકાર નું અનાજ મુખ્ય ભોજન તરીકે
હા ગુજરાતમાં ઘઉ બા જરી અને જવારનો ઉપયોગ ઘણો થાય છે જેમકે પહેલા જ કર હતું
બિલકુલ જયારે દક્ષિણ ભારતમાં ચોખા મુખ્ય ભોજન તરીકે વપરાય છે
હા અને આપડે આમ જોવા જઈએ તો આ બધું સ્થાનિક ખેતી ઉપર આધારિત હોય છે
બિલકુલ એકદમ સાચી વાત કહી તમે
હા જે અનાજ વધુ ઉગે તે લોકો ના રોજિંદા ભોજન ન ભાગ બની જાય છે
બિલકુલ તેમાં તમે ગુજરાતમાં જોઈ શકો કે બટાકા રીંગણ ભીંડા દૂધી તુરિયા તિંડોરા અને મેથીનોો ઉપયોગ બહુ વધુ થાય છે
હા બીજા રાજ્યમાં પણ અલગ અલગ પ્રકારની શાકભાજી ઉપયોગ જોવા મળડે છે
બિલકુલ નહી હવામાન અને જમીન પ્રમાણે શાકભાજી બદલતી હોય છે
સાચી વાત છે પછી આપડે આ જોવા જઈએ તો હ દરેક રાજ્યની મીઠાઈ નો સ્વાદ અલગ હોય છે
બિલકુલ અને અને ઘણા રાજ્યોમાં તો તી ખાસ પણ વધુ હોય છે
હા ખુબ સાચી વાત છે બધા રાજ્યો ન ને આપણા ભારત નો ખોરાક ખુબ સ્વાદિષ્ટ હોય છે મને આ બધી વાતો કરી ને ખુબ આનંદ આવ્યો અનેને ખુબ જાણવા મળ્યું તમારી પાસેથી
મને પણ ખુબ જાણવા મળ્યું તમારાથી
ચાલો બીજી વાર મુલાકાત લઈશું તો વધારે ચર્ચા કરશું
જરૂર જરૂર